ટુ.
હલો, કેમ છો?
હા, બોલો, બસ મજામાં. બોલો તમે કેમ છો?
બસ મજામાં, શું ચાલે બીજું ધંધા પાણી શાંતિ?
હલો
હલો
શું કરો છો તમે?
કઈ નઈ, બસ જમવાનું બનાવવાની તૈયારી કરીએ છે.
જમવાનું બનાવે, બોલો કેમ ફોન કરેલો?
હા એટલે મારે એક એડવાઈઝ ની તમારી જરૂર હતી
મારે એડવાઇઝ નહીં બોલો શું જોઈએ?
હા, એટલે નેક્સ્ટ મંથ મારે સિંગાપુર જવાનું પ્લાનિંગ છે. તો હા મેં સાંભળ્યું છે કે અહ ગયા વર્ષે તમે સિંગાપુર વિઝિટર વિઝા મૂકેલા, તમે ગયા તા ને તો તમારો એક્સપ હા તો તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? તઇનો
કયા પ્રકારનો એક્સપિરિયન્સનું
આ તો સૌથી પેલા તો હું એવું કેવા માંગીશ કે તેમાં ટોટલ એક્સપેન્સ કેટલો થાય છે?
એક્સપેન્સ તો એટલો બધો નહીં થતો. મેબી આમ જોવા જઈએ તો પચાસ હજાર જેવો થાય. વિસા ફીસ ટિકિટ બધું થઈને સિંગલ પર્સન હોય તો એક લાખમાં ફરીન અવાય.
હમ્મ
એક અઠવાડિયા માટે.
એક અઠવાડિયા માટે. બરાબર છે, તો સૌથી પેલા મને એવું જણાવશો કે તમે તમારી ટિકિટ કેટલામાં થઈ હતી? કદાચ ગયા વર્ષે તો કંઈક ટિકિટ ના ભાવ કદાચ ઓછા હોય ને અત્યારે વધી ગયા હોય.
એ તો ટિકિટ તો હવે એ તો તમે ચેક કરો એ પ્રમાણે હોય જેવું જેટલું મોડું તમે કરાય દો બુકિંગ એટલું તમારે વહેલું થાય. અર્જન્ટન્ટ લો તો પૈસા વધારે લે. એક બે મહિના પછીનો પ્લાનિંગ રાખો તો પૈસા ઓછા થાય એવું હોય.
તમારે કેટલો થયો હતો આમ અંદાજે?
મારે તો ટિકિટ આવવા જવાનો થઈને બાવીસ હજાર રૂપિયા થયેલો.
હમ્મ હમ્મ બરાબર છે, તમે તો તમારા ફ્રેન્ડના રેફરન્સથી ગયા હતા ને?
હા, ત્યાં એ મારો ફ્રેન્ડ હતો તે ત્યાં રયલો.
અત્યારે કોઈ સિંગાપુરમાં ખરું કે જાણે કે હું જાઉં ને મારા કોઈ ઓળખીતું ત્યાં મળી શકે એવું એમ?
અત્યારે તો એવું કોઈ ઓળખીતું છે નહી.
હમ્મ હમ્મ.
સિંગાપોરમાં કોઈ.
હમ્મ, તઈનું એટમોસફિયર કેવું હોય છે?
ત્યાંનું એટમોસ્ફિયર તો સારું હોય છે. અને થોડું ભેજવારું હોય અને વરસાદ ચાલુ હોય. તડકો હોય, એવું એટલે આમ બાફ વારું. થોડું હોય, ઇમ્યુનિટી વધારે હોય ત્યાં.
હમ્મ, બરાબર છે, અને ત્યાં ફરવા લાયક કોઈ જગ્યાઓ
અહીં ફરવાલાાયક તો જગ્યા એવી છે, કે સેન્ટોસા વીચ છે, મરીના બે છે.
ઇસ્ટ-વેસ્ટ. બીચ છે, પછી યુનિવર્સલ સ્ટુડિયો છે. ચાંગીયાર એયરપોર્ટ છે. ઘણા બધા ફળવાલાાયક સ્થળો છે, જે સારા છે, અને ફ્રી ઓફ કોસ્ટ છે, એમાં બહુ પૈસા બી
બરાબર છે.
તમારે પહેલાં વિઝા લેવા પડે, વિઝાનું કંઈ દસ-પંદર દિવસ થાય. તમે અપ્લાય કરો, પછી-પછી
હમ્મ. મેં એવું સાંભળ્યું છે કે, આપડે પેલું સિંગાપુર ના વિઝા મળી જાય, તો પછી ગમે તે
આ પર્પસ શું છે? શું? હાલો.
હાલો.
હા, બોલો‌.
હા, તો મેં એવું સાંભળ્યું છે કે, સિંગાપુર વિઝા મળી. જાય ને, તો તમે પછી એ કન્ટ્રી માં તમને વિઝા રેવા મલી જાય, એવું મેં સાંભળ્યું છે, એવું સાચી વસ્તુ છે?
એવું તો મને કંથી જ ખબર હોય, મેં કોઈ મૂક્યા નહીં, બીજી કન્ટીનર મલે ય નહીં.
બરાબર.
બીજી કન્ટ્રીના મૂક્યા હોય ને, મળ્યા હોય તો, હજુ એમ જયા મને એ તો સી ટીઝન ત્યાંના હોય, સિંગ સિંગરાપુરના તો મેર પડે. આમ તો વિઝા સિંગાપુરના હાઇને, તો મને બીજા મળી જાય એવું ની.
હું? અને તયના લોકો મીન્સ કે, તયના જે સિટીઝન્સ હોય છે તો. એમનો નેચર કેવું હોય છે, ફ્રેન્ડલી આ
નેચર તો બઉ સારો હોય, ઇન્ડિયાન કરતો બઉ સારો હોય. બધામાં હેલ્પ કરે, તમારે જે બી હેલ્પ છે, એ બધી હેલ્પ કરે. લોકોનો નેચર આપડા એના કરતા સારો હોય ત્યાં.
અ ત એ ટ્રાન્સપોર્ટેશન સર્વિસ એવી કેવી હોય છે?
ટ્રાન્સપોર્ટેશન તો વર્લ્ડ બેસ્ટ છે, જોરદાર. ટ્રાન્સપોર્ટેશનની ટેન્શન ની તમે ગમે ત્યાં જાઓ, બસ મલે. એની મેટ્રો મલે, વચ જોરદાર.
ત્યાં સ્ટડી માટે જવું હોય તો, એપ્લાય કરી શકાય? સ્ટડી માટેનું કન્ટ્રી કેવી છે આ?
ટડી માટે જવું હોય, તો કેનેડા જવાય, જે પીઆર મલેે. ઓસ્ટ્રેલિયા જવાય, ન્યૂઝીલેન્ડ છે. યુરોપયન કન્ટન્ટ્રી છે બધે જવાય સિંગાપુરમાં તો સ્ટડી માટે કે જવાય પણ તે પીઆર ના મલે પછી તમને તઇ પીઆરનો બઉ લોંગ ટર્મ લે લોકો એટલે સિંગાપુર જાઓ પણ ત્યાં લોંગ ટર્મ માં તમારે પીઆર પીઆર આપતા બિ નથી ત્યાં કન્ટ્રી નાની છે. એટલે કઈ મેળ નઈ પડતો મોટી હોય તો તમારે પીઆર મળી જાય અત્યાર તો સારામાં સારું ન્યુઝીલેન્ડ છે ઓસ્ટ્રેલિયા છે.
અને તઇથી કોઈ જનરલ પબ્લિક જાય જોકે તઈ રેવાની એટલી જલ્દી સગવડ ના થાય તો તઈ રેવા માટે કેવી ફેસિલિટી હોય છે?
કંઈ આગળ
સિંગાપુર માં
એ તો એહી તમારે હોટલ બુક કરીને જવાનું ને વિઝિટર માટે જાઓ તો પછી એમાં રહેવાનું અહીંથી બુક થાય જ તમારે
મીન્સ કે રેવાનો એક્સપેન્સ કેટલો રેન્ટ કેટલું હોય છે? મેન્ટેનન્સ એવું બધું આમ
તમે કેમનું રહો છો સે શેરિંગ મારો તો ઓછો થાય ખર્ચો અને વિદાઉટ શેરિંગ રહો તો ખર્ચો વધારે થાય એવું હોય ત્યાં
બરાબર છે. કંઈ નઈ, કંઈ નઈ, ચલો ને કંઈ તા આગળ બીજી કોઈ એડવાઈસ ની જરૂર હશે તો હું તમને કોલ કરીશ ઠીક છે
બીજી સાની એડવાઈસ છે એ છે તમાર
હા એ તો હવે જેમ જેમ પ્લાનિંગ કરીશું એમ એમ આવશે વિચાર તો કંઈક અ જરૂર પડશે એડવાઈસ નીતો તમને કહીશ કોલ કરીશ તમને
તો તમારે સિંગાપુર જવાનું ચમ મન થયું પણ
કાઈ નહિ એટલે બધા એ સાંભળ્યું છે કે સિંગાપુર સારી કન્ટ્રી છે એમ એટલા માટે
તમારે શાના માટે જવું છે તે અહીંયા
એ ખાલી ફરવા માટે જ જવું છે તમે કીધું સારું હોય તો તય રહીશું એમ
બરાબર
તું રહેવા માટે કેવું છે ચેક કરી આયા
રેવા માટે તો સારું જ છે સિંગાપુર આમ તો તમારે થોડુંક ત્યાં જોબ વોબ કરવી પડે કમાવું પડે તો મેડ પડે
હા જો પછી તો એ જોબનું મીન્સ કે કેવું હોય છે કે તમને જવાબ મળી જાય પહિ
જોબ તો મળે બધી હોટલમાં છે, પછી કેશિયનની છે, બધી મળે તમને
હું. તાએ આપડે અર્નિંગ કરીએ તો, કોઈ આમ સેવિંગ થાય કેના થાય.
શું?
હ. અર્નિંગ કરવા જઈએ, તોય તે સેવિંગ થાય, કે ના થાય, કે પછી બધું એક્સપેન્સમાં જ જતું રહેે એમ.
થાય ને, અર્નિંગ કરવા જાવ, સેવિંગ થાય ત્યાં બધું જ થાય. એવું.
આપડે વિઝિટર લોકો માટે કંઈ ઓપોર્ચ્યુનિટી ખરી કમાન.
શું?
વિઝિટર્સ લોકો માટે કોઈ ઓપોર્ચ્યુનિટી ખરી આપે, વિઝિટ. તણ તરીકે જઈએ, ત્યાં
કામના કરી શકે, એના માટે તમારે વર્ક પરમિટ લઈને જવું પડે, અહીંયાથી. વિઝિટર તો ખાલી ફરી શકે, એ કામના કરી શકે.
અને અહીંથી વિઝિટર લઈને જઈ, અને ત્યાં જઈને વર્ક પરમીટ લેવી હોય તો, પોસિબલ થાય, ખરું?
એવી કાંઈએ પ્રોસેસર નહીં, તમને અહીંથી વર્ક પરમિટ આપે, પછી તમે જોઈ શકો.
હમ. કંઈ નહીં, કંઈ નહીં. બોલો, બીજું શાંતિ.
એજ કશું નઈ જાઓ, તમ મને કેજો. કહીશું. હું બીજું કંઈ ગાડીની જરૂર હોય, તો ફોન બોન કરજો.
કંઈ નઈ, વાંધો નઈ, વાંધો ન સારું ચલો.
હા, જય સ્વામિનારાયણ.